અવાજ આવે કેવું કેમ.
આવે.
મને તારા બરાબર નહી આવે પણ.
કેમ ટું બહારસે લાગે. હલો હલો.
ઘરે છું પણ તારો અવાજ કેમ ની આવે હરખો.
તારૂ સ્પીકર જો ની.
હલો.
મનેતો ક્લિયર હભરાય.
મને બી તારો ક્લિયર હંભળાય પણ બહુ ધીરા હભળાય એમ કેમ.
મેં ઘીરૂ બોલું એટલે.
ચલા મારો ભાઈ એને છે ને.
એ હચું વ ધીરો બોલુ.
ઓ હ ચાલ ન બીજું તો હું જેવું કેમ.
હે હા.
તે ખાઈ લીધું.
ખાઈ લીઘુ હમણા જ ચિકન.
હે?
કન ખાઘુ માં છે
હું કઈ તે. હા મને ની હાભળાયે તું એ હું કીધું તે.
રુઈયા હું ખાડું એમગેલ
મે કે મેતો ફ્લાવર નું શાક હતું રોટલી ને દાળ ભાત ખાધું વરી.
આજે ફરવાની કેયો કે?
આજે નહી ગયા આજે ઘરે કામ હતું એટલે.
જાઉજ જુએ કે ની.
કેમ તું નની ગયાજે રમ્મા મમ્મા કે છે
મે ક્યા રમવા જાવાનો છે રમવાની મળે. વોલીબોલ ની
વોલીબોલ રમવા જતા છ તમે વોલીબોલ રમવા
વોલીબોલ ની નેટ બી કાઢી મોકલી ઘેરેલી લીઆઈઓ
બરાબર બરાબર
નિનીલાન ફોણે હોગયા ન
નેલા ફોન નઈ આવ્યો મેં તે દિવસે કરેલો એને રજા આપવાના હતા તે દિવસે
આજ ઘેરે ઘરે આવીઈ લંગગડડા છે
હા વરી કેમ કે જો નહી બે દિવસ થઈ ગયા એને એણેકી દલો ત કે મને રજા આપપનેવું
તો અઠવાળી તેની જવાનું સોમવાર ઠી તો લાખલો હતો એને
અરે મીન્સ રજા આપવાનાને બે દિવસ થઈ ગયા એમ એવું કીધેલું ને એમ
ઘેરે‌ આવી ગીયો અહે કડાચ
આવીજ ગેલો હશ તો માણહ તેવ જ માણહ હો તેવ જ એટલે લેવાય હો જાય
એ તો સારી જઈ કેની આરે જેવ જ પણ મારા જેવું પણ મે પણ મારમાં એટલું બધું કમી નહીં મળે એમ જેટલી મે પૂર પેલું મળી રહેે મને એમ મનેબી પેલા એવું જ હતુ
તરમહમ ભાઈ બાકી જયલા ન તો બરાબર આવે આવે
કે જય જય જય આવનો ક હોસ્ટલ પર
હા તે હવે હોસ્ટેલ પર આવી રેહે
કાલે આવહે એમ કિધુ સમવારથી શુભસુરવાત એમ કેય મને કેય
હા શુભ શરૂઆત સોમવાર થી ને સોમવાર થીજ
એભાઈ ટીટ જોયું કે તું એ
દુઃખ જેવું થાય હારા ટાઈમટેબલમાં બધું આખું સેડ્યુલ
ની પણ ખાલી એક રાજ એમ ટેમ થેઈ ટેજ વાનના શુક્રવારની શુક્રવારે ચાલે કયાઠઈ ગયા એમ ને બુધવારે ત્રણ થઈ ગયા
શનિવારે ત્રણસે ને બુધવારે ત્રણસે ને
આજ સર્ટફિકેટ ના ગઠાવહે તે અલગ
સર્ટિફિકેટ ની આવા જોઈએ હાચે
હજાર ભરેલા તે ફીના
બેગ ખાલી આઈપ નેને એટલે સર્ટિફિકેટ તો અહેજ બે દિવસ
હ મગજ મારી હાંનેજના લેવ જ દીજે મા જીરમાં લાગ પણ હા લાવ નાજ પાડા
હાજના તો એમ બી નઈ લેટાશે આલોકો ત જીરોમાં જેવા લેટાશે પણ હવે ખબર નહી
નહી ઇકોના આપણે ઈકો માટે જા કરી ઈકો માટે ગઈ ન
હાય કમાતો કઈ નઈ એમ તો બી આર એફ કદાચ મેં બહુ ખાસ જોયું બહું પેલું જોયું જેવો ની કે છેલ્લા
બીઆરએફ છેલ્લે એટલા બધા મલે જ ની
એટલે છેલ્લા સે કે એની ટેમ બાકી તો બાર બીજા માટે જયા કર એક ઓડિટ માની જવા હે
ઓડિટમાં કે ને ઓડિટ માટે તો હણા એ થિયરી જ ચાલે ને
અરે મારેથી ની જવાય ને
કેરી માં હસાઈજ એમ ઊઘ આવે
મ નની ખબર એમ તે દિવસે મે નની ગેલો કે ન
આ હા
એટલે
હા એટલે મેડમ ધરમપુર વાળું હતુ, એમ એટલે જાય નહ બો એમ
એટલે એવું ની એમ એટલે મેડમ તે જો હમણાં હમ, પાછ હવે નીકળી જવા તે એને ખબરમાંબર પડી ગઈ તો તે દેશને યાદમાં દખે તો કે તે દિવસો તો ની ગેલા ને આજે કેમ ચાયલો ને એવું બધુ
એ ઉઠલા આયા કરર છે હણારી વા તો
અરે મેડમ જોઈ ને પેલો ક કે તું આવવાનો કે એવો કે તું આવવાનો ચાલ ચાલની આવવા ના કેની એવ નની કે તું આવવાનો કે એવું પૂછ તો પેલી એ સાંભળ્યું મેં તો હું જેવું કેમ પહિ પેલી ને પૂછવાની તાઠ માર મને પૂછ કે તું કાઠથી આવે એવું
નસીબત ખરાબ ટ છે એમાં ટર બસ તો ભલી જાય ટેન્શન હુંશેજ
ખબર નહ જોમ ત ઓડિટ ના લેક્ચર કેટલા છે.
ઓડિટમાં હયિંગ ચાલે મને એટલુંધ ટેન્શન નહી મળે ખાલી એક જ લાગ છોડી જાય એકાઉન્ટટ ના
ઓડિટ ના છેલ્લે લેક્ચર ઓડિટ ન મોલેજ નહી છેલ્લે.
નિ મળલ
એક પહેલા સોમવારે બીઆરએફ ના દેહુ ને મંગળવારે તે ઈંગ્લિશ ના દેહુ ને ટંડલ નો એટલે તે તો ભરવા જ પડે
એ રગ
માઇનો રકો હાાઈ ટોન્ડલ ટોન્ડેલની ઇટાલિયા ક નમસ્તે નેવ દિવસ મે બે દિવસે બાકીલે બીજું છેલ્લા નહી મળે એટલે સારુ
પણ જો બીઆરએફ માટે આપણેે મેમને મે કા રીરા ગીધ મેમ કા જીરો મા આપીધી
એટલે સોમવારે એને કહી દેવાનું કે હવે સોમવારે જઝીરોમાં લઈ લેજે એવું એમ
હા આપણે ક કાલે જ કીધું મેમે કીધું કે જય લ ટાઈમટેબલ પક્કો નહીટ એડજસ્ટ કરોું કીધુ
કાલે નહી કીધું આપડે પરમ દસે કીધું કાલે આપણો બિારફ નહી હતો છેલ્લો.
અનેકીટ
કાલે મેડમ તને ખબર હો તો પાંચ મિનિટ ના હારુ, આવેલાને પછી ગીલા તો આવેલા જ નહી. અટેન્ડન્સ ખાલી તેલી
એમ ઓફર નની મળી ગેલી.
હમ મોપટ નહ આપડે વહેલા કે ન
હા વસી ના હુ કરતા હતા પલા તાાઈલા જ પટ્ટાટારે
હારે ર લ ક્લાસ માં બે લ કેજુ એના વિશ્વાસ રાખો કેને કે એને કીધું કેને કે બેટ મે તે એની રાહ જોઈ કે નહી, આપે એની એમાં આપણે શું કરવાના
નના ફોન આવવલોટ વલાનો પીન્ચના વછડવારા
પછ
એકાઉન્ટ નંબર દાખલ કર અપલોડે તેના ફોટા માગા
ગય ન કેઈ નિયમ કરી ના હ
હા ગયણમે
માટે કઈ તે દિવસે લાઈબ્રેરીમાં બેસ ત્યારે આવી જાય. રાખલો ઉઠારવા માટે આવવાજ પડે મારી બીજો હુ
સૂત્ર મેગનટન જો ચાલુ ગુણોતર પછી પ્રવાહી ગુણોત્તર એવા વાળા સૂત્રો હશે કે નહીઈ એ તું યાદ કરી દેજે પહેલા પાં છ સૂત્ર આપટકી જે ખાલી એઇનેટ યાદે જાય
મેન મેન સૂત્ર કયા પ્રવાહી ગુણ બીજો કયો
ચાલુ ગુણોત્તર છે એ એ
ચાલુ ચાલુ દે મા ચાલુ દેવા પછી મા ચાલુ મક કેવું કેવું કે સુત્રરાશે તે હા
ને પ્ર પ્રવાહી ગુણોતર એટલે પ્રવાહી મિલકત ભાગ્ય પ્રવાહી દેવા ઈજીી ક ને એક યાદ આવે બીજું યાદ આવી હમ
એ તો વાંચું તો યાદ રહી જાય મે આજે વાંચું એમ કરતો હતો પણ હવે કામ
તું ખાલી પાંચ સુત્ર વાજયે નહી ધીમે ધીમે આવડી જાય એમ પછી એકાર ના નહં થ પછ સ સુત્ર આ ને પેપર જોયા ને મોટા ભાગના નાના દાખલાશે
પેપર નહી જોયા અમે તને ખબર હોય તો
દા ત લાઈબ્રેરી બટા ખયા બીઆર નું પેપર બી બહુ ઇઝી આવે જોઈ રહ્યો મેં
તે જોવા જ પડે બધા પેપર
પેલું વાહી લેવાયેલી કી ને ડિસેમ્બર માં તેમાં પડોરમ શિકુટ બીઆરફ માં એવું એટલે બહુ સારું કે નહી કર નની વ્યાખ્યાનીહી બોટી ખાલી
પછી આપડે જોઈએ ને કાલે લાઈબ્રેરીમાં
પણ લાયબ્રેરી ના પાછલા વળના પેપર બી મળી રહે
રુકમાં તને પાછો કરવાનો પ
કેમ કેટલા થ છે